હલો!
હા
હમ્મ સંંભળાઈ
હા સાંભળ્યું.
હમ્મ પછી ફોન કર.
હા બરોબર!
અહીયા છે ને વરસાદ પડવા લાગ્યો એટલે મેં ઉપર જતી હતી એટલે ફોન કટ થઈ ગયો.
હા બરાબર!
બોલ બીજું શું કે?
કઈ?
દીદી સાથે વાત કરવી છે.
હા દીદી સાથે વાત કરી.
હમ્મ.
હમ્મ.
મારી બી થઈ ફરવા જવાના એવુ કેય હ ફરવા જવું હ તો
ક્યારે?
કાલે કાલે રજા ને જીજુની
હા ક્યારે કઈ જવાનું?
મને એક્ઝેકટ ખબર નથી કે એ સાઈડે જવાનું હે.?
હા!
ત ચોવા છે?
હમ બી સુભાઈટ ગેલો છે ગોવા ખબર
હ ખબર પડી.
હ સોમવારે એ નોકરી ભરીને ગેલો હવે કાલે આવે.
એવું ફન્ટલે
હા પીયુ ડીડી ભી ગઇલી છે, સારંગપુર
હ હા એવું કે?
હા સ્ટેટસ મે જોયું મિશન હન મડળ હપ
હ અ તો હા મેં બી જોયું જ તો-
હા- બ ગેલા બી હોય છેકે હવે સ્કૂલ ખોલી ગઈ ને? છે એટલે અત્યારે ગયા હોય બની શકે?
હા બની શકે,
હમ!
એમ પણ થોડા થોડા સમય થાય એટલે એ લોકો જાય જ-
હા- પંક નવી દુકાન પર બેસેટ કઈ છે.
હા
પંકી દુકાન પર બેસતી છે અત્યારે-
એવું છે.
હા કોઈ વાગલદાર એમ પાસે ને કોઈ હેગ્ર છે. પ આપડે કે દવાને બધું વેચે છે.
હા-
તે તે કોઈ દુકાન પર આજે મેં વિડીયો કોલ કરેલો ને-
હા-
અત્યારે એક દુકાન પર બેસ છે.
એવું મને નઈ ખબર ત્યારે વચ્ચે આવેલ જ- આપડી ઘરે પણ એવી કઈ વાત થયેલી નઈ-
હમ આટ હું આપડે- એ લોકો ના ગામમાં કઈ વાત ચાલતી હોય કે આ દુકાન કોઈ જોતું છે. વાત કલ્પેશજીો મળ કલ્પેશજી પંકીં થાય
હમ એમ પણ છોકરાઓ વ સ્કૂલે જાય એટલે એ નવરી જ થઈ જાય ને-
હમ હવે થોડુંક પેલું જવું પડે પણછ સાંજેર આવ્યા ક-
હમ
સાડા ચાર વાગ્યા-
હમ બરાબર
હામ
હમ
બાકી આમ દિવસ ના જે એ લોકોને નક્કી કરેલા એ તે આપી દેમ અત્યારે લોકો બહ ઘરાગી રહી નઈ- ચોમાસાનું વાતાવરણ એટલે રહેવા ને એવ તો છાટતા હોય ને
હમ
મ કે અઢાર દિવસ તો મારે એમ જ બેસી રહેેવું પડે છે.
હા બરાબર
હ કોઈ ઘરા કી હોય નની-
હમ
જે લોકોને જે ફિક્સ કરે એ આપી દે-
હા ચાલ જાય તો સારું ને ઘરે બેસેલા હો એના કરતા તો-
હા
જે બે પૈસા એવા તે-
હા-
હમ
વિડી કાલે જવાની છે.
નહી એ લગભગ પરમ દિવસે જવાનું છે કાલે રોજા જ- બધાની એટલે- બસ રોકાઈ જમે એમ કયા કરતી હતી પપ્પા ની બી રજા છે એટલે-
હા- હ બરોબર- હમ મારે બી હવે જોઈએ કે એમનો વારીટલો છે. ને- આજુબાજુ પાણી ભરાય જ છે. વલસાડ માં તો અંયા વધારે હોય ને-
વધારે જાય -
ઓકે
પણ પાછો એ વખતે બહ પડેલો ને વચ્ચે- બધી રજા મળી ગઈ હતી આપણને- પછી પાછો ઇન્ટરવલ જેવો આવી ગયો વચ્ચે હવે પાછ છો- ચોમાસું જેવું બેઠવું હોય એવું લાગે-
હા-
બાકી વચ્ચે તો કેટલી ગરમી લાગ ગઈ ને-
હા
હમ
અત્યારે વરસાદ પતા-
હમ અહિયાંયા બી ચાલુ જ છે.
હમ હમ ફદ પડવાનો ચાલુ થયો-
હમ
આપડે આપણા વચ્ચે ડિસ્ટન્સ બહુ એટલે હું કોઈ ખબર નહી પડે આપડે- અત્યારે તો અમારે પડતા હોય અમારે બ બી પડતા હોય એવું બી બને-
હા વધારે ડિસ્ટન્સ નને એટલે -
હા કેટલા પચાહેક - મીટર નું સોરી પચાસ એક કિલોમીટર નું હશે?
હશે હશે.
પાચાસ મીટર ન છોડું છું.
વાાર ન જ થાય એ જ ને એટલું હોત- તેટ તો-
હમ
બોલ બજ કે
બીજું કઈ ન દુસ્તાર ને બધું બની ગયું એટલે એમ જ સારું હોય-
હમ
પેલા પ ગ હો નહી પછી એમ થોડાક દુસ્તાર ભય ને- સાથે જ ખાવાનું થયું નેને એટલે ખાવામાં આવ કાઢઢી લે ભાઈ-
એ દિવસે રાઈડી શુક્રવારે જમીલોની બ- કે શું ભૂખ લાગલું કે કરતો તો નહી-
શું થયું સવારે છે ને માર ઈચછા જ નહ હતી-
હા
મ લોકો એમ કેતા હતા કે આજે તો બાર વાગે જટો રહેવાનો કેમ હવા એટલો વરસાદટો ને- બસ- મે મારા ફ્રેન્ડ હ ઘરે આવ- કે હાર મે બી હ બાર વાગ્યા જતો રેવા -
હમ-
બાર વાગે પછી- વરસાદ નહીં પડ્યો અને બસ એવ બધું બટવતી હતી- એરું કે કઈ નઈ હવે આપડે છેલ્લે હોડી લઈ- ટીચર લેક્ચર એમ બી આપડે ચાર વાગ્યા- મા છોડી દેમછ બહ મોડું થયું. એટલે મે બપોરે બપોરે એમ કે મને ચાર વાગ્યા બાજુ છોડી દે- પછી તો જમવાનું જ છે. એટલેમ માર કે ખાવાનું બ ગોઠું આવ જ નહી.
બધું ટાઈમ ટેબલ બગડી ગયું એટલે
હ બ એમ લાગય્યું કે બપોરે ને બપોરે એવું લ બપોરે એમ ગયું હાજે
હમ
આ એટ પછી બોવ મોડુ ન થઈ ગયું
બરાબર!
આખો દિવસો કઈ ખાતેું જ નહી પડે કઈ નહી બી નહી એટલે બપોર ના લ ચયા પી લ ચા પી હમ! હાજ ખટેેલું હોય છે.?
હમ!
જચ ના આખો ડિવસ કંઈન ખાધુ.
બર
ન તો બસ વહી અમને કેટલા સાડા ચાર વાગે છોઈડયા. એટલે હોના ની તોય મોડાની પેલા
હમ,
એવો ટાઈમ હું થઇ ગયો. પછી થોડુંક મગજ એમ થોડુંક ચીડવાઈ ગયું ધું નગર બસ મ મળતી ન એલી વલી છોડા જે ખબર તો પડી જેવાની છોરા ને એટલે પેલા તો છ પછી જોયું તો આ સળકો પર રિક્ષા બી નહી મ થોડુંક વધારેાલી ન રિક્ષા વગેર
પકઈવી?
હમ રિક્ષા પછી બસ સ્ટેન્ડ પર ઉભી રહ્યા બસ સ્ટેન્ડ પર કેટલી વાર ઉભે રહ્યા. પછી મારા ફ્રેન્ડ એમ ક કે ચાલ આપડે હવે આપડે અંદર પૂછી લે. પૂછપરછ બરી હઠ એટલે બસઈ.
હમ હમ
કેટલી દસ પંદર મિનિટ અમે ઉભી રહ્યા હોય પછી અમે જેવું રસ બારી હ ગયા ને એટલે એટલે બસ
પછી પબ્લિક થઈ ગયું હોય છે.
પબ્લિક થઈ ગય પણ અમેું બસ તો જો ત ગેલી રિવર્સ મારે, એટલે તો અમે અમે શેક થઈ ગેલા. ગે અમેદ એક પાછળું ગ
બરાબર!
હમ એ ચીખલી આવ્યો પછી ચીખલીમાં બી હાડા હાડા છ વાગા હુધી કાઈ બટાવતું ની હોય
હમ
પાસું પપ્પાને કીધું?
હમ
એટલે હવે આ તો બહુ મોડો થઇ ગયો કહેવાય ને આ તો છ હાત વાગી ગેલા. જમવામાં, એ આખો દિવસ કઈ નહીં એમ ચોવીસ કલાક જેવો કેમ કે સાંજે સાત વાગે કામને
હમ,
હવે બીજા દિવસે સાં સાંજે આવી ગેલા મારા ખ્યાલથી.
હહ થઈ ગેલા હશે.
કલાક થઈ ગયેલા એમ પછી હું કોઈ કે તે આપડાથી. પછી કપડાં બદલી કર આમ કર તેમ કર.
હમ
બસમાં આટલી મુસીબત પડી આમ તેમ મને ખબર જ હતી બહાર નીકળ્યો ને મન છોડ્યા ત્યારે ખબર હતી કે મુસીબત તો પડવાની જ છે.
હહ
મતલ એરીયા રે ચિડવાઈ જ ગેલું હતું જરાક
હા એ તો જો બધું થાય લાઈફ સે
હહ અ
એ ગુસ્સો બહુ ની કરવાનો એમ
હહ
હમ અરે અમને અમે સ્કૂલમાં જઈએ કે પછી બીજી